કેમ છો હેલો?
હલો હલો.
હા કેમ છો તમ?
કઈ નઈ મજામાં, તમે? કેમ છો, તમાર કઈ બારિશ વગેરે છે કે કઈની?
ના એ તો નહી ચાલે
હા, બા અમારા એ મોસમ તો હો હતો બારિશનો પણ કઈ પડી નહિ
હા.
બારિશનો મોસમ હતો પણ કઈ આવે નહ બારિશ
પર ત્યાં છે હવે પણ આવતો નહિ એમ
હામારા એ બી મોસમ થાય, ખુબ મોસમ વારો આવે ને
હા, અમારે તઈ બી એજ છે. હવે મધ્યાહને વારો હોય તો પછી પણ બારીશ નઈ હૈતી.
હા.
બારિશ એટલે તમને ખબર છે, બારીશ એટલે ઊંચ પ છે, વરસાદ
હા એ વરસાદ એવું છે, અ મોસમ થાય ને પ આવતી નથી ને તે વરસાદ
હા એ
હમ જ સંધ્યા ને વરસાદ નો મોસમ થાય પણ કઈ આવતી નથી ખુબ વારો વગેરે આવે છે. પણ કઈ નહી આવે વાટુ વાટે છે. કે કે બા વરસાદ આવશે પણ કઈ નહી
હા એજ છે, અમારે ત બી એજ આવે છે, પણ મોસમ છે, હવે મોબાઈલમાં બતાવે છે, કે કાલે હવારે આવશે
હા હ મોબાઈલ બતાવે છે આવડા રાત્રે આવશે પણ ત્યાં મોસમ તેવો છે ને એમ હમ્મ અને એવા વારો ચાલે છે ને એટલે કે વરસાદ આગળ એવ મોસમ આગળ ઢકલાઈ જાય એ ઢગ આલા કાલા થઈ જાયતે એટલે એક વરસાદ અને વરસાદ આવે છે તો ખુબ ભારી કામમાં થઇ જાય ને બઠાણના
એજ છે ને વરસાદ આવું જોઈએ.
હા.
તો જ આપડું તોજ આપડું કઈ ખેતી નું કામ થશે, ની તો પછી એક
હા, એ બટું શેતી નું કામ, બટું રોકાઈ જશે. એટલા માટે, હા. એ, એ લોકો બેઠા પાણીની, એ શેતકરી લોકો બેઠા પાણી નીજ વાત દેખ કે્યાં નાને વરસાદ.
હા, એ બરોબર બોલે છે, તમે અમે બી એજ એ રાહ જોઈએ છે. અમે બી એજ રાહ જોઈએ છે એ વરસાદ
એમ હાઈવે બધા તેજ રાહ જોઈ છે કે વરસાદ તવશે આવે અને બઠાજના કામે લાગશે તો બઠા સૌ જના ના કામ આ રોકાયેલ છે, ને વરસાદ ન લે
એટલે બધા જણા ના કામ રોકાયેલ છે, બરોબર છે.
બોરવેલ વાલાના બી કામ રોકાયેલા જ છે, કારણ બોરવેલ ને બી તો પાણી જોઈએ નેે જમીન મે પાણી ઊંચેથી આવતો નથી તો હેટ જ
અમારે તો એ ફૂલ છે બોરવેલમાં, બોરવેલમાં એ બધું સ્કૂલ છે, અમાર
એમ હાઈ નથી એ બટ, એ બટુક એ ફૂલ કેમ છે, હ બટું વરસાદ નું ફૂલ નથી ને?
હા હા હા અમાર તય ડેમ છે એટલે વા વા. આપડ બોરવેલ પોણી છે.
હા એ બઘુ એ બોરવેલ. હાય કેમ છે અઉચા પણ વરસાદથી નહી આવતી ઉચા થી તો બોરવેલમાં કેમ કાઈ. જમીનમાં પાણી કેમ કાઈ જશે એવો અહીતો એ એ કેટલું ભી કરહ્યુ. વરસાદ નુ તો વરસાદ નું કાઈન કુદરત નું ઓછી ને તે એમ.
હા એ બરોબર છે વરસાદ નુ પાણી આવું જોઈએ છે.
કેટલું બી બોરવેલ નું પાણી દીધું નથી તે જીમ. તેમ જીવાન તેવા અ ખેતર છેતરી. તે વાળ બી તેવું હ તે પિકાની વાળ બી તેવી થતી નહીના.
હા આ. એ બરોબર છે વરસાદ નૂ પાણી આવવું જોઈએ એ તો જ આપડું કઈ થયે. વરસાદનું પાણી આવશે તોજ આપડું કઈ થશે નઈ તો પછી કશું નહી
અને તે કેમ છે વરસાદ
એ જેનું, મેં એવું બોલું છું, જેનું બોરવેલ નહી હોય એનું તો બહુ નુક
બહુ નુકસાન છે. બહુત ખૂબ નુકસાન છે એ લોકોનું
હા, ના પછી એમના ખેતરમાં બોરવેલ કરે છે તો હા, એ એમ કોટન લગાવવા કરતા હો વર વરસાદની વાત જો રાહ જોઈએ છે, કોઈ કોઈ આપડે સોયાબીન લગાવવાનું હોય
એ બઠા ઊંચા ના પાણી વાલા જે છે ને એ બઠા વાટ દેખી રહ્યા, એ વરસાદ ક્યારે આવશે ને પીકા વગરે બઠા બરાબર થઈ એ લોકો નુ હાય તો કેમ છે ઓઅ વહીના. તના ખેતર મે બી વરસાદનુ જે બોરવેલ નુ પાણી તાણી તુ. બીને થતું ના કે તે જે શેક છે જે જીનું શેક છે તેને વે. તો લાગે છે ને.
હા એજ છે ને પછી આવું જોઈએ છે એવું.
બે બે તા હા એ જો વરસાદ રોજ એક એક કલાક ભી આઈ. તો બહુ.
એ તમે ન્યૂઝ ન્યૂઝ ન્યૂઝમાં બઘા. વતાવે છે વરસાદ આજે આવશે કાલે આવશે પછી.
પણ કઈ નહી તે કુ અ અ કેમ છે આ ઝાડા વગેરે બઠત. થોડી દેલ છે ને એ લોકો એ જંગલ તોડ વગેરે. થઈ જાયેલ છે ને એટલે પઈકા ને વરસાદ કેટલું બી બાતમી વગેરે ન્યૂઝ વગેરે મેં દેખાડી ને તો એ કઈ નહી કામ નુ કાનન ઝાડા વગેરે જ નહી તો તે વરસાદ કેતી આવશે.
હા વરસાદ આવું જોઈએ છે આવું જ જોઈએ. વરસાદ આવશે તો પછી વરસાદ આવશે તો જ આપડું કઈ થવાનું ન તો પછી.
હા હા બટ અને પીકા ભી સારા આવે છે ત્યારે. તે આગલા લોકો ને અ ધાન્ય વગેરે મળશે ના. હમ તો નુકસાન થાય તે જે લોકો. પણ મુજે ભાવ ભી વચ્ચે બટા વસ્તુના જો વરસાદ નહી આવે. વેતો પઈ. કા નુકસાન થાય ના તો ભાવ બઠા વળી જાય બઠા ધાન્યના. પિકાના ભાવ વળી જશે ને હા એ વાત.
તમારું કેવું છે વરસાદ આવું જોઈએ કે નહી આવવું જોઈએ.
જો વરસાદ તો જો વઠાણનું સારું થાય ને વરસાદ.
અને બધા ક્ષેત્ર બધા.
ભાઈ બઠા ફાર માર વાલા ટેન્શન માં બટેલ છે ને એટલે આવું જ. વરસાદ તો બધા લોકો ન સારું થાય ને એટલે જોઈએ વરસાદ અને એવું નથી કે બે બે બે બે ત્રણ ત્રણ મિનિટ સુધી ચાલે ને બંધ જે એ બી વરસાદ નહી જોય છે મને એક એક કલાક બે બે કલાક આવે એવી વરસાદ જોઈ મને મને કેમ શેતમાલ ું પી બ તું સારું હ
હવે અમારા ગામડામાં વરસાદ આવ્યો છે આ આ તો આજે તો ખાલી દસ મિનિટ ચાલે તો એ પછી
એ હમાર ગામડા માં તો દસ મિનિટ બી છે એ મોસમ થાય અને લગે જતો રહે એ એ તો એવું કઈ જ નહી એ લોકો જે લોકો ના ગામમાં જે પાણી પડી રહ્યો ને એ લોકો ખુબ ભાગ્યશાલી છે ભાગ્યવાન છે અને એ લોકો અને કેમ છે વરસાદ આવે તો બહુ સારું થાય ને હમ વરસાદ આવતી નથી ને પ પીકા આવતા થતા નતા પછી ક મ ન નથી.
હા એ ક શું કોમનું નહિ એ પણ વરસાદ આવું.
અને તે લેટ ભી વરસાત લેટ ભી આવી તે ભી નઈ કામ જે ટાઈમ પે આવે તો. બુ કામ થાય લેટ આવે તો કામ ના થાય ને.
હા
હમ વરસાત નું તો ખુબ ખરાબ કામ છે.
હાએ બરોબર
હા જેટલા જંગલ તોડ તમે કરી રહ્યા ને એટલા જ ઝાડા બી લગાડો તમે તો તમારો. નેચર ભી બરોબર રહેશે ના લેબરની કે પાણી ના મોળ. મોસમ પાણી જાવશે ને ટેમ્પચરમાં મોસમ ના ટેપચર દેખાયશે
આપ ઓક્સિજન મળશે એ બરોબર છે ને
ત ભ તો ગરજ ન જ છે મને એક છે કે ઝાડા વગેરે રહે ના્યા જે ભાગ તમે તે ભાગને નોટિસ કરો જેમ શેર શહેરમાં બતાવલ્યા તો કેટલો પાણી પડે બાર બાર ગાડ્યો ગાડ્યો ડૂબી જાય એટલો પાણી પડે કેમ અરે તે ઝાડા વગેરે રહેે ને એટલે
હા વરસાદ આવશે તો જ આપડું કઈ થવાનું નથી પછી કશું નહી તમાનું વરસાદ આવું જોઈએ
હા એ લોકો ડા જંગલ તોડ વગેરે કરે ને એટલે પાણી નું મોસમ બટું ખરાબ થઈ વરસાત આવતી નથી મેં કઈ લોકોને ઓક્સિજન મળતું નહોતું ને કેટલું કઈ કઈ ચાાલતીી
હા એજ છે ને વરસાદ આવુંજ
હા તમે જેટલા તમે પન્નાસ ટકા ઝડા તોડે છે ને ના પ તમે ડા લગાડો તો તમે હ આજના પેઢી ને તો મળી જશે વટું
હા હવે અમારો કોટન છે અમારો કોટન છે ને એને વરસાદ ની જરૂરત છે અમે નીચેથી પાણી પણ દે છે ડ્રીપર થી પણું કોમ નહીં કરતું એ વરસાદનું પાણી આવશે ને તો પછી બધી જમીન બધી બધી જમીન
ત
બધી જમીન ઠંડી થઈ જશે ને પછી એ બધું કમ્પ્લીટ થઈ જશે
હા અને તે કેમ છે બોરવેલનું જેટલું પાણી ભી દે ને તેટલું વાન ન થતી જેવી લાગે તેવી એ ઊંચાના પાણી નુ વાર થાય બહ જ જલ્દી
હવે આપણે નીચેથી પાણી ભરીએ તો કશું નહીં થાય આપણે ઉપરથી પાણી આવશે ને તો બધી ગરમ ગરમાવટ
હા ત્યાં ડાયરેક્ટ જમીનમાં પાણી જશે ને એટલે ટોપાઈ
આપણી ગામમાં મિનિટ પાણી આવ હવે બહુ ગરમ થાય છે, કમ કેવાય આવનારો. છે પણ એ હવે હવે જ બધું પાણી જે છે. કે હવે જ નાખવું જોઈએ તો જ આપડું કશું થવાનું આગળ, ના તો પછી કશું જ નહી, થવાનું
તો ઠંડુ થાય એ દસ. દસ મિનટ પાંચ મિનટ એવો આવેને તો કઈ નહી એ કઈ કામનો નથી. એ ફક્ત હવા દેખાડાને આવે છે કે હું આવી ગયો.
વરસાદ આવશે તો પછી આપડું કઈ થશે ને તો પછી
હા કઈ નહી કોઈ કઈ ન થવા એ તો વઠવું એ લોકો બઠા વરસાદની વાત દેખી દેખી ને થકી ચાલા વરસાદ ભી તો આવે
વરસાદ તો જરૂરી જ છે ને બધાને
હમ્મ બઠાને જ જરૂરી છે એ શેતકરી બોલો હમ એ શેતી વાલા બોલો કે બિના શેતી વાલા બોલો બઠા ની જરૂરત છે કે શેત વાલો બોલે કે મને શેતને પાણી લાગી રહુ અને વરસાદ લાગી રહ્યો. અને એ બીના શેત વાલા બોલે કે હાઈ ગરમી ગરમી ખુબ થાય એટલેક વરસાદ આવજ જોઈ બઠાને જ પાણીની જરૂરત છે વરસાદની એટલે બઠણ હા યું મ જ મારું તો યું મ છે ને વરસાદ આવું જ જોઈ એક બે કલાક ભી આવે ને તો ખુબ અ તમે દાણામાં એક કલાક ભી આવેને તો ખૂબ
હા એ ભી બરોબર છે એ વરસાદ જોઈએ. હા ચાલશે ચાલશે.